બોલો કેમ છો બસ કઈ નહી બેઠી છું
બેઠા બેઠા
ના ના મોબાઈલમાં રીલ્સ જોતી તી
ઓ રીલ્સ તો બઉ ખતરનાક વસ્તુ ભઈ બઉ
થય ગયું છે રિલ્સ નુ
હા રીલ્સ નું ગણો કે મોબાઈલ નું ગણો બધું એડિક્શન થઈ ગયું એમ
હા અત્યારે ત આપે જેને જો બધા મોબાઈલમાં જ પડ્યા એ બહુ ઓછા લોકો હશે કે જે આમ મોબાઈલ ઓછો આપ
ઓછો યુઝ કરતા હોયે વાત સાચી તમને તમને શું લાગે મોબાઈલ ફોન ના લીધે તમને અફેક્ટ કરે સ્ટડીમાં? કે મતલબ
હા કરે. કરે ને એટલે આમ બહુ જોઈએ પછી એમાં આપડે આમ ફોકસ ના રે ભણવામાં.
એ તો વાત સાચી મને બી મતલબ મોબાઈલમાં ગેમ રમવું બહુ ગમે અને બહુ ટાઈમ વેસ્ટ થાય એમાં પણ પણ કેવું કે આપડે રમી જઈએ તો બી કઈ પેલું ફરક નથી પડતો કે ના બંધ કરીએ.
હા
ને એમાં તો હવે થા પડશે કે કે વાપરીએ
હા એજ ને આમ જોવા જઈએ તો અમુક વસ્ તુ જે મતલબ સરળ બી બનાવે છે, ફૂલ. જેમ કે હવે એક વસ્તુ છે કે જમવાનું હવડે ઓર્ડર કરીને મગાવી શક ખાઈએ મજા કરીએ એવું
હા પછી પેલું ના ના ઘર. હેલો.
અચ્છા
એટલે પછી એ આઈ ચેટ જીપીટી હોય જેમિના હોય એમાં પણ સંભળાયલા છે.
બવ ઇસી કરી નાખ્યું. મતલબ સ્ટડીમાં આવી હેલ્પ. કરે.
તમારો અવાજ નહી આવતો. ઓ સ્ને
હલો હા આયો?
હા આયો હવે આયો આયો.
હા શું કેતા હતા એઆઈ નું કઈક?
હા એટલે એમાં આપણેે કશું આમ ભણવાનું સર્ચ કરવું હોય તો ઈઝીલી થઇ જાય.
હા એ બી છે મતલબ અત્યારમાં મારી જ ફિલ્ડમાં વાત કરું હું આઈટી કરું છું તો એમાં મતલબ કોડિંગમાં મને બઉ ઘણી હેલ્પ કરે એ આઈ જાતે કોડ જ આપડે લખન. વા નહી થતા જાતે કોડ લખી દે એ ખાલી આપણે ચેક કરનું વવા
એલે અત્યારે અલગ અલગ એઆઈ ની એપ્સ છે ને.
હા.
બ બહુ યુઝ હ અત્યાર લોકો મતલબ ફોનમાં જ થી બહુ મતલબ સારું એવું અનપણ કરે છે તાસ કરીને પાછા તમે કરો છો કઈ ફ્રીલેન્સિંગ એવું
હા કરું ને અમુક એડિટિંગ જેવું બી કરું અમુક રેકોર્ડિંગ ના ટાસ્ક હોય એ બધા કરું એટલે ફ્રી ટાઈમ હોય અમુક વાર તો કરી દે કે પોતાના ખર્ચા કાઢી શકે
અચ્છા હા. હ તો ફ્રીલેન્સિંગ ને કોલેજ ને ઘરનું કામ બધું મેનેજ થઈ જાય.
હા થઈ જાય એટલે આમ કેવું કે થોડો ટાઈમ મોબાઈલ જો એના કરતા પછી ટાસ્ક કરી દેવાનો
હા એ સારું કામ એ મોબાઈલને યુટિલાઈઝ કરું.
હા.
બાકી તમે શું બીકોમ કરો છો ને તો પછી કઈ પ્લાન કરો તમારો.
ના અત્યારે તો હા અત્યારે તો બસ હા જો.
જોબ ન પ્લાન છે એમને.
હા.
બીકોમમાં મતલબ જનરલી કેવીલબ તમને જોબ મળે જેમ કે અઉન્ટ
હા એટલે બેંક માં મળે પછી આમ કઈ. નું હોય એમાં મળે સેલ્સમાં કશું એવું બધું મળે. એટલે વિચાર્યું નથી હજુ માસ્ટર્સ નું પણ જોઈએ આમ પતે પછી વિચાર સુધ કરી દઈશું.
હા એ તો બરોબર છે કયા સેમમાં છો તમે
હ સેન થ્રીમાં.
અચ્છા. તો તો હજુ તમારી પાસે બહુ ટાઈમ છે વિચારવાનો હા. બરાબર. હું મારી કોલેજ પૂરી થઈ ગઈ જોબ કરું છું.
ઓકે બરાબર.
હા.
તમે આઈટી કર્યું ને.
હા આઈટીમાં જ જોબ છે મારી. અમદાવાદ માં જ કંપની છે. હા કોડિંગ કોડિંગ મતલબ મેં હાલ કીધું કે આ કંપનીમાં એઆઈ યુઝ કરીનેજ કામ કરીએ હમે
હા.
હા બાકી બીજું કો તમે.
બસ કઈ નહી. અત્યારે તો એઆઈ છે એટલે અમારે કઈક પ્રોજેક્ટ કેવું કંઈક આયું હોય. તો અમે એમાંથી જ બધું બનાવી જઈએ
અરે જેન્યુનલી એક વાત કવુ આજ સુધી એઆઈ આયું ને પછી કોલેજના પ્રોજેક્ટને અ ચોથા ચોથા સેમથી બનાવે જ નથી બધું એ જોડે જ કરાયું.
હા એટલે આમ સારું વાત કેવાય કે આપડે જલ્દી આમ સોલ્યુશન મળી જાય ને આપડે. એના લીધે પછી આપડે બીજું કઈ ફાળાનું હોય બી પસાય સખિએ.
હા જેમકે એક્ઝામમાં બી બહુ હેલ્પ કરી કેમકે મતલબ પેલા આપડે કેવું કરતા કે લેક્ચર તો ભરતા ના હોઈએ એટલે યુટ્યુબ ના વિડીયો ઉપર નિર્ભર હોઈએ. પણ એમાં કેવું હોય કે આપડો ટાઈમ બગડે કે અડધો કલાકનો વિડીયો હોય. કલાક નો હોય. અને એ. હવે એઆઈને એ જ ક્વેશ્ચન આપીએે ને તો તરત આન્સર દે ને એ ઉપર થી ઈઝી લેંગ્વેજમાં જે આપણને ખબર પડે મગજમાં ઉતરી જાય આપડે.
હા મારે પણ એવું કે કઈ કામ કોઈ ટોપિક ખબર ના પડ્યો હોય કોલેજ ના. તો પછી એ રીતે એ નેઆમ પૂછી લઉં તો પછી આમ ઈઝી લેંગજ મા સમ્પફાય કરી દે તો પડી જાય.
હા એ જ ને અને અત્યારે ત તમે હાલ કીધું ને જે ફ્રીલેન્સિંગ કરો છો એમાં એક મારો ફ્રેન્ડ હતો એને કેવું કરેલું ખબર કે ઓટોમેટેડ ટાસ્ક કરેલા જે હ ચે કે ર તમે કીધું ને રેકોર્ડિંગ વાળું તો એમાં એને એવા ટાસ્ક હતા. કે સેન્ટેન્સ આપે અને સ્પીચ બોલવાની હોય તો એને અવાજ ને એઆઈને ટ્રેન કર એના અવાજથી અને સ્ક્રિપ્ટ લખી પાાયથન માં અને પછી ઓટોમેટેડ ટાસ્ક કરીધા લેપટોપ માં જે કઈ કરવાનું જ નહી ખાલી લેપટોપની સ્ક્રીન ચાલુ રે
બરાબર
હા તો બોલો હવે મતલબ ફ્રી મની થઈ ગયું ને
પડે આમ ટાસ્ક થઈ જા મતલબ કોઈ ડાન્સ હોય તો
હા તો તમારે બી મતલબ આવું જ કોઈ સ્ક્રિપ્ટ બનાવવી હોય રેકોર્ડિંગ પ્રોજેક્ટ કે કઈ આવ્યું હોય તો મને જાણ કરજો હું વાત કરીશ એને
નને એ બધો થોડો આમ થોડો ઘણો ખરો કેમકે અમારે એટલે મેન સબ્જેક્ટ એ ના હોય એટલે પછી બોવ આ આઈડિયા નથી.
હા અરે એમાં કેવું આઈડિયા ની જરૂર પણ નથી એ સ્ક્રિપ્ટ હાલશે આપડે ખાલી રન કરવાની તમારા લેપટોપમાં અમુક ફાઈલો ડાઉનલોડ કરીને એને રન કરવાની પછી ઓટોમેટિક જ મતલબ તમે ટાસ્ક ઓપન કરો ને તો એ રન થઈ જાય. ને ટાસ્ક મતલબ થતા જાય તમારા
ઓકે બરાબર
હા એટલે બઉ ઈઝી પડી જાય તમને અને ફિલાન્સિંગ તમે કરો છો તો મતલબ કોઈ એપ વાપરો છો કે ગ્રુપ માંથી કરો છો કે કઈ રીતે
હા એટલે અમુક એપમાંથી બી છે ને થોડા ઘણા અમુક ગ્રુપ માંથી બી છે એવું છે.
અચ્છા હા કેમકે મારે બી મતલબ જોબ પછી ટાઈમ વધી જાય છે તો વિચાર છે ફ્રીલેન્સિંગ કરવાનો
હા હા એટલે અમદાવાદમાં તો તમને બોવ મળી જશે આવું બધું
હા એ પણ છે મતલબ આમાં કોઈ મતલબ પેલું હોવું જોઈએ તમારી જોડે સ્કીલસ કે નોલેજ કે ડાયરેક જ તમને લઈ લે
ના આમ તો મેં ત્યારે આમ કર્યું જોઈન તો ત્યારે આટલું બધું નતું પણ થોડું આમ એમને મને કીધું કે જે તમે આમ કંઈક એડિટિંગ કેવું કઈ કરીયું હોય તો મોકલો
અચ્છા મતલબ સેમ્પલ્સ હોવા જોઈએ એમને
સેમ્પલ્સ હોય તો ચાલે
બરાબર હા હા અને હ તમે ક્યા ક્યાંથી છો આમ
હા હું નડિયાદ
અચ્છા અને કોલેજ બી નડિયાડ જ છે તમારી
ના ના કોલેજ મારી અમદાવાદ છે.
હ અમારી જ સિટીમાં છો એમ ને
હા
બરાબર
એટલે અમે રહું અમદાવાદમાં જ પણ તો એટલે રજાઓ હતી એટલે આઈ તી
અચ્છા મતલબ હોસ ટેલમા રો છો કે પછી પીજી અરે રૂમ રાખેલી કે પીજી એમ બરાબર એ સારું હોત અમદાવાદ તો બરાબર સિટી ફરવા લાયક છે બધી રીત
હા અને હા ત્યાં અમ કોલેજ બી એટલી બધી છે અલગ અલગ
એ તો બોવ ખાસી બધી કોલેજ બી છે કંપનીઓ બી છે અમદાવાદ તો હવે મતલબ બોવ વિકસિત થઈ ગયું
હા
વાંધો નહી તો ચલો અમદાવાદ આવો તો મલીએ.
હા ચોક્કસ
ચલો આવજો